હાલલો
હા એમ છ, હલો સંભળય છે મારી આવાજ? હા હા સંભળાય છે. મરે ઓ
હા બરાબર સંભળાય છે.
હા બરાબર સંભળાય છે.
હવે મારે તમારે જરાક પૂછવાનું હતું? કે હવે વાર તહેવાર
એ વાર તહેવાર આવતા જાય છે વારે ને વારે.
તો દરેક ત્યોહારની એક સ્પેશિયલ રેસીપી હોય છે એક સ્પેશિયલ મીઠાઈ હોય છે.
હોય છે.
એક જોવા જાય તો ભાઈ હોળી હોય
હોળી હોય
તો પુરણપોળી બને
પોઈ બને
નવરાત ત્રી હોય તો ખીર બને, ઈદ
ઈદ હોય તો શિરખુરમાં બને અને જો ક્રિસમસ ક્રિસ્ટીન રિલેટેડ કોઈ ફેસ્ટિવલ હોય તો ઓલી બ્રાઉન કેક તો હોય હોયને હોય જ.
તો અહ તમને આવી કોઈ માહિતી છે?
હા કેમ નઈ અત્યા રે અમારી ઈદ ગઈ તો મેં શીર કુરમા બનાવેલી તો હું મારા હું જા કામ કરું છું ત્યાં બધાને ખવડાવી બી તો એ લોકોને બધાને બહુ ગઈમી. ઘણાક લોકોએ મને પૂછ્યું બી ખરી કે કેવી રીતે બનાવીવી તો મને એ જ થયું કે જયારે હું ખીર બનાવ તી હતી શિરખુરમાં બનાવતી હતી તો મને એમ થિયું કે આપડા ભારતમાં એવા દરેક તહેવાર સાથે ખાસ ખાસ વાનગીઓ જોડાયેલી રોય છે નહીં. એ માત્ર ખાવાનું જ નથી પરંતુ પરિવાર અને આપડા જે સંસ્કૃતિ હોય તેની સાથે જોડાયેલી હોય છે એ. આ એક સુંદર પરંપરા છે કે એ એક દરેક વસ્તુ આજ આપડે જે ડિશ બનાવીએ છીએ, જેમ કે પૂરણપોરી, એ એક તેવાને તહેવારને ઉજવવા માટે, તહેવારને અહ એ કરે છે કે સિમ્બોલાઈઝ કરે છે. તો શીરખુરમાની જો તમને રેસીપ પી કેહુ હમણાં તો અમેં દૂધમાં દૂધને પહેલાં તમે એક કલાક સુધી ઉકાળેલું, ધીમી તાપે. પછી એમાં ડ્રાયફ્રૂટ્સ નાંખ્યા બધા ચોપ કરીને એમાં બહુ મહેનત લાગી કારણ કે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ મેં નાખ્યા એમાં. પછી અંદર ખાંડ નાખી, પછી પાછું મેં એને ઉકળવા મૂકું ને સેવૈયા નાખી. પછી એલચી પાવડર નાયખો, તો એમાં મને ઘણો ટા ઘણો સમય લાગ્યો કરતાં કરતાં મને દોઢ કલાક જેવો લાગી ગયો. પણ જ્યારે હું એને બનાવતી હતી ત્યારે મને બધ ધા વિચારો આવતા હતા કે કેવી રીતે દરેક માણસ પોતાના તહેવાર માટે બધી, દરેક-દરેક વાનગીઓ બનાવે છે ને એ ખૂબ ઉલ્લાસથી ખૂબ ઉત્સાહથી બનાવે છે કે ભાઈ મારો આજે તહેવાર છે.
હા, સાચી વાત છે. એકદમ સાચી વાત છે. અહ મુંબઈમાં પણ મહારાષ્ટ્ર લોકો એક હોળી આવે ને એટલે એક સ્પેશિયલ મેથડ થી અ પૂરણપોળી બનાવતા હોય છે બરા હવે એ લોકો પૂરણપોળી બનાવે ને ત્યારે એ લોકો ચણાની દાળ બનાવે છે. ને ચણાની દાળને આખી રાત પલાળી રાખે. ને પછી બીજે દિવસે એને બોઈલ કરે બોઈલ કરીને પછી એક સ્પેશિયલ સંચો આવે એનાથી એને ગ્રાઈન્ડ કરે. એ લોકો મિક સર નથી વાપરતા તો એ ગ્રાઇન્ડ કર્યા પછી એમાં ગોળ નાખે એ લોકો નોર્મલી પૂરણપોળીમાં અ તુવેરની દાળ અને અ સાકર હોય છે પણ તમે જો મહારાષ્ટ્રની
ની પુરણપોળી ખાવ ને તો એમાં
એ લોકો સાકરની જગ્યાએ ગોળ નાખે છે. ને પછી એને ગોળને બરાબર હલાવી નરમ પડે ને પછી એ લોકો ગેસ ઉપર મૂકે. એ ગેસ ઉપર મૂકે, પછી બરાબર ખદખદ આવે ને, એ જ્યારે બનેઓ, એક રસ થઈ જાય અને ગોળની પાય થોડી કડક થઈ જાય ને, પછી એ ગેસ પરથી ઉતારે. અને એમાં ડ્રાયફ્રુટ એકદમ ગ્રાઈન્ડ કરીને ને, અ થોડુંક અ ઇલાયચી પાવડર અને કેસર એ નાખતા હોય છે, એ લોકો ને. ખાસ તો એ લોકોનું જોવાનું કે એ લોકોનું આ પૂરણ છે ને, એકદમ ડ્રાય હોય. એટલે એ લોકો પૂરણપોળી બનાવે ને, ત્યારે હંમેશા
હંમેશાં એક નાના લાડુ જેવું બનાવી રાખે ને, એ લાડુ બનાવીને પછી પુરણપોળી બનાવે છે.
ને રોટલી મોટી રોટલી વાળી ને એમાં એ લાડુ મૂકે, અને પછી પાછી વણે ને
કોઈપણ આપણે મહારાષ્ટ્રના રેસીપી જોશું ને, તો એ લોકોની દરેક રેસીપીમાં
થોડુંક મીઠું હોય છે. એ લોકો એમ કે છે કે, મીઠું નાખો ને, એટલે વસ્તુનો સ્વાદ બહાર આવે. એની મીઠાશ વધારે લાગે તો તમારે સાકર ઓછી નાખો તો ચાલે એટલે એ લોકોનું પુરણપોળી ન જે રોટલી ન લોટ હોય ને એમાં પણ મીઠું હોય અને પ્યુરણ બનાવે ને એમાં પણ થોડુંક એ લોકો મીઠ ું નાખીને વાપરે છે એટલે આ મે ખાસ એક જોયું છે કે મહારાષ્ટ્ર સાઈડ ના લોકો છે ને પોતાની મીઠાઈમાં મીઠાનોો ઉપયોગ વધારે કરે છે એવી રીતના જ કઈક એ લોકોનું પેલું નવું વર્ષ આવેને તેને ગુડી પડવો કેવાય એ ગુડી પડવાના દિવસે પણ એક સ્પેશિયલ જાતના રાઈસ બનાવે છે એ લોકો નામાં રાઈસ ન મહત્વ બહુ હોય જાત જાતના રાઈસ હોય તમે જો સ્પેશિયલી મે મહારાષ્ટ્રન મેરેજમાં જાાવ ને તો એ લોકો ચાર થી પાંચ જાતા તો ભાત જ હોય એક વાટી ભાત હોય પછી એક વરણ ભાત હોય પછી મસાલા ભાત હોય
હોય
મીઠો ભાત હોય એવી રીતના આ ચાર તો મને યાદ છે મેં ખાધા છે એટલે પણ એ લોકોનું એટલે બધે એક પણ ભાતનોો સ્વાદ બીજા ભાત સાથે મિક્સઅપ ના થતો એટલે એ લોકો લોકોની એક લગ્નની મીઠાઈ આપવાની એક પરંપરા છે એ રીતના જ આપણે જો ગુજરાત સાઈડ આપણે જોઈ લઈએ તો આપણા માટે સૌથી મહત્વનું જે મીઠાઈ છે એ ફાફડા અને જલેબી બંને વસ્તુ ચણા ના લોટ માંથી જ બનાવે છે પણ છતાં પણ દશેરાને દિવસે પાાપડાના ને જલેબી નું મહત્વ એક આગવું જ મહત્વ લાવે છે અહિયાં એક દુખ
દુકાન
અ એ લગભગ ઉડતાલીસ કલાક નોન સોપ લાઈન લાગેલી હોય છે એટલે એ લોકો ટન ના હિસાબમાં ફાફડા જલેબી વેચે છે દશેરાને દિવસે પણ મને હજુ સુધી એ નથી ખ્યાલ આવતો
ાવતો
કે દશેરા અને ફાફડા જે લબીને શું લાગે વળગે હા આપડા ગુજરાતીઓ એક છે એક વસ્તુ છે કે ભાઈ નવ દિવસ તમે અપવાસ કર્યો હોય એ લોજક હું લગાડી શકું કે ભાઈ તમે અપસ ું બધું ખાધું હોય તમારો જીભ નો સ્વાદ જતો રહ્યો હોય એટલે આ ખાાવ તો તમારે મોડામાં સ્વાદ પણ પાછો આવે અને મીઠાથી એનર્જી પણ લાગે એટલે આ કોન્સેપ્ટ હોય શકે એવું માનું છું પણ છતાં પણ ગુજરાતીમાં તો દરેક તહેવારે દરેક મીઠાઈ નું એક અલગ જ મહત્વ છે કે ભાઈ નવું વર્ષ આવે એટલે શીરો પુરી તો હોય જ. દશેરા તો ફાફડા જલેબી તો હોય જ, એટલે એવી પણ દરેક તહેવારોને લગતી ભઈ કે અમારે ત્યાં તો છે ને એક ઓળખીતા છે, અમારા એ તો એ તો એમ કે કે આપણે આપ હિન્દુ કે મુસ્લિમ કે કૃષચના ના તહેવારો શું કામ ઉજવા, આપણે હારવેસ્ટ ફેશ પંદરમી ઓગસ્ટ હોય ને તો પેન્ડા નો બોક્સ બધાને ખવડાવે, કેમ તો કે કે આપણે આજે આ આજ આપણો દેશ આઝાદ થયો હતો, એ પણ આપણા માટે બહુ સારું મહત્વ કહેવાય, એટલે મને ખૂબ ગમ્યો એ વસ્તુ.
સાચું કીધું તમે પણ તમે એક વસ્તુ જોઈ બધામાં જે અ સમાંતર હતી કે દર દર તહેવારમાં આ લોકો મીઠું જ ખવડાવે છે, તો મને તો ખાસ કરીને એ વાત ગમે છે, કે તહેવારોમાં આપણને મી ઠાય કેમ ખવડાવે છે કે આ તહેવારોના દરમિયાન આખો પરિવાર એક સાથે રસોડામાં કંઈ કામ કરે કે, કંઈ સ્વીટ બનાવે ને પછી પેલા નાના નાના બાળકોને પણ પરંપરાગત વાનગીઓ બનાવવાની રીત શીખવા મળે. ને એ લોકો બી દોડી દોડીને ખાય છે, કે મને એક લાડવો આપી દો, કે મને એક જલેબી આપી દો, એ વસ્તુ તમે આડા દિવસો જોવા નથી મળતી, તો આ આખા પરિવારને તમને ભેગા કરીને ઉજવવાનો આ એક એક અવસર છે, જે તહેવારોમાં તમને જોવા મળે છે કે અલગ અલગ વાનગીઓ છે તો કેમ મીઠું જ ખવડાવે છે, એટલા જ માટે કે એ લોકોના સંબંધમાં બી મીઠા જાળવી રહે, ને સાચું કહું તો આજકાલ તો ઘણા લોકો મેં હમણાં જોયા છે કે હવે બહાર થી તૈયાર મીઠાઈ લઈ આવે છે, પરંતુ ઘરમાં જો તમે આવી રીતે બનાવો એ બનાવેલી વાનગીઓનો જે સ્વાદ હોય ને જે લાગણીથી ઘરના જે વડીલો કે જે બાયરી લોકો બનાવે છે તે બંને અલગ જ હોય છે, તમે બહારથી વસ્તુ તૈયાર લાવો તેમાં આ વસ્તુ નથી હોતી, કે તમે સ્વચ્છતાથી બનાવો તમે ચોખ્ખાઈથી બનાવો તે વસ્તુ નથી હોતી, તો તમારા સાથે આ વિષય પર વાત કરીને મને બહુ જ ગમ્યું ને બહુ બધી વસ્તુ ખબર પડી ફરી પાછા આપણે મળીએ આવાજ કોઈ બી જા નવા ટૉપિક ઉપર. અવાજો ચોક્કસ ચોક્કસ ચોક્કસ.